આવે છે અવાજ?
બોલ શું કરછ
બસ જો આપ બેઠી છું કામ પતાય ને પરવારી.
સરસ સરસ બધું કામ પતાય ને પરવા તી બેઠી છું.
બરાબર. મલસો કેબેજો.
પણ હું છે ના ન્યૂઝ જોતી તી. અત્યારે વાતાવરણ બો ખરાબ થઇ ગયું છે.
હા ચ ઉનાળો અને વરસાદ ને બધું ભેગું થઈ ગયું છે.
હઅ
જોડું આવે છે ઉનાળા ની સિઝન માં. વરસાદ પડે છે.
હા વાવાઝોડું આવ્યું એમાં તો કેટલું બધું તૂટી ના પડી ગયું. પેલા બેનર ને બધું કેટલું બધું
બધાના બેનર ઘરના છાપરા ઉડી ગયા બોલ બધાના
હા.
દીવાલો પડી ગઈ. બહુ જ એ થયું બાપા
ખેતર માં કેટલું નુકસાન થયું હશે કે
હા. બધાનો પાક બગડી ગયો એમાં બી ક ટાઈમ નો વરસાદ પડ્યો એટલે પાકમાં એ થઇ જાય બધાને.
એજ ન
હા હ એમ આ બધું ગ્લોબલ વોર્મિંગ ના લીધે જ
એ કેટલું આમ બધું હા. અત્યારે તો એવું કે છે કે બિલ ગેટ્સ ના પેલું અ વેર વાતાવરણને કંટ્રોલ કરે એવું કઈક બનાવ્યું છે. હે ન એનું ટેસ્ટિંગ ચાલે છે એટલે આવું થાય છે.
તોબી આટલું બધું.
હા એટલે એ લોકો ક. આખું વાતાવરણ એ લોકો ચલાય શકે એ લોકો ની રીતે ચલાય શકે.
હ
એના લીધે થાય છે એવું કે છે અને અહિયાં આપડા ગુજરાત મા તો અંબાલાલ ભાઈ
હા અ ભવિષ્યવાણીઓ કરે છે હ કે આજે આ. એટલો વરસાદ પડશે ને આજા આટલો વરસાદ પડશે જોકે બહ બધી વાર સાચું પડી જાય છે એમનું.
હા અ જબરું કેમ ખબર પડતી હશે.
માઇન્ડ કેટલું એ હશે કે એમને આમ જોવેને એમનેમ ખબર પડ જાય કે ના અત્યારે આટલો વરસાદ પડશે અને અમુક મા એવું થાય છે ભી ખરું કે કે ને એટલો જ વરસાદ.
હા એણે આ વખત કીધું તું કે વાવાઝોડું આવશે.
હા અને આયુ તો થયું બી ખરું એવું તો પછી જબરુ એ લોકોને ખબર પડે.
મારે એવું કઈક શીખી જવું.
પ્રિડિકશન કરવાનું.
હા ભવિષ્યવાણી જોઈશ પછી મારું ભવિષ્ય જોઈ લઈશું એટલે પછી ખબર પડે અત્યારે હા પછી ખબર પડે કે આટલું ભણું છું. તુંએ કામનું છે નય.
કામ લાગશે કે કે નહી લાગે કે કંઈક બીજું જ કરીશું આગળ હે. ભણું છું એને તો કશું નહી એનાથી અલગજ. લાઈનસ કઈ.
એટલે દ મે કીધુ ભવિષ્યત જોવાનું શીખી જાવ
શીખવાદસે પર જોડાયેલે ભવિષ્ય કોકની જોડે. પેલા ના હોય હાથ જો એ. પછી કેમ તમારામાં હા ની આલકીરો ઓચી છે.
હા હ.
એ લોકો જોડે હાથ ધોવડાયે લેવાના એટલે કે એવું બધું દરફેર સાચો ના હોય
એ લોકો તો ખાલી પૈસા પૈસા ક કમાવા માટે બધું એ કરતા હોય એ બધા પ વિશ્વાસ નાખે કરે છે.
એ જ ને બધા પર ના કરાય અમુક જ કોક જ એવા હોય રેર કે નામ આમ સાચું હોય
ના રે કોઈના પર કોઈના પર વિશ્વાસ ના કરે બધા કદા જોવાનું કેને એ બધી ખબર જ કેમ નહી પડે
હમ એવી છે એ સાચી વાત છે
હવે તો બધો ધંધો થઈ ગયો એ બધું
હા એક એક પૈસા કમાવાની રીત કે કેમના પૈસા મળે છે અને કઈથી પૈસા મળે છે લે વસ્તુ કરવાની
એજને
જોવાનું સાચું ખોટુ કોઈ નુ ખરાબ થશે કે શું થશે કશુજ નહી
એ તો જોવાનું જ નહી કોઇ
એજને
અંધશ્રદ્ધા બહુ જ
હા અત્યારે આમ ગામડાઓને એમાં વધારે પડતું જ તે આપડે આ બાજુ તો તો બી ઓછું પણ આમ ગામડાઓને એવું બધું હોય ને ત્યાં બહુ વધારે એમ
અરે મેં એક રીલમાં જોયું તું કે છે ને અંધશ્રદ્ધામાં નાનું છોકરું ક કેટલા મહિનાનું હશે બે કે ત્રણ મહિનાનું છોકરું હશે ગરમ ઉકડતા તેલમાં એનો પગ નાખી ને આમ બહાર લેતો હોય
હ હા એટલે એને કઈક બીમારી થઈ હોય તો એવું મટી એમ ને
ખબર નહ છે એના માટે પણ એવી રીતે ખાલી વિડીયો મૂક્યો હતો કે બધા એની આજુબાજુ ઊભા ને જેને એ પકડીને ઉભા છે પંડિત જેવા લાગે છે અને ગરમ ઉકળતા તેલ માં પગ આમ અડાડીને તરત બહાર લે પેલું રડે એટલું રડે છોકરી
હા પણ ગરમ તેલ એટલે કોને કેવાય આમ આપણને સેજ છાંટો ઉડે તો આપણને કેવું થઈ જાય છે
એજને
એ લોકો ના જીવ કેમનો જીવ. કેમનો ચાલે એમ એ લોકોને એવું કરવા. માં.
નાતા હોય ને એવા નાના છોકરા પર એને હ એને શું કર ઊઘાડી. નીચે ને એની પર પગ મૂકીને ચઢે ને એવું બધું કરે યાર.
આમ એ લોકોને એવું ને કે અમે આવું કઈક કરીશું ને લોકો અને નાના છોકરાનું સારું થઈ જશે એમ. અને પૈસા આપશે એમ એના ઘરના લોકો અમને. પછી.
અંધંધશ્રદ્ધા બધી.
હ એજ ને એજ કે. કઈ થી પૈસા મળશે વધારે પૈસા મળશે.
ધંધો ધંધો છે ભાઈ.
બધામાં એવું થઈ ગયું છે ત ડોક્ટરો બી એવા થઈ ગયા છે ફેક. અમુક અમુક તો કેવું એ લોકોની ડિગ્રી એ લોકોને ડિગ્રી બી ના મળી હોય અને ત ફેક ડિગ્રી ખોટી ડિગ્રી બનાવી દે. અને આ રીતે ક્લિનિક અ દવાખાનું. ખોલી નાખે એમ.
હ અરે મારી ફ્રેન્ડ છે ને એક એ છે ને અ. કાલે સુરતમાં શનિવારી બજાર ભરાય. હ હ. ત્યાં ગઈ હતી ને તો એટલું મસ્ત. આમ લોન્ગ કુ આમ લોગ નહીને આમ શર્ટ કુર્તી નહી એવી મસ્ત. ફ્રોક. ટાઈપ કુર્તી લાઇ ને કેટલા ની હશે.
બસો ત્રણસો.
દસ રૂપિયાની.
હા.
દસ રૂપિયા.
ઓ ભાઈ સાબ અટલી ઓછી પ્રાઈઝ
હા ત્યાં કેવું હોય શનિવારે બજારમાં ઢગલે ઢગલા કપડા હોય. અને એમાંથી તમારે વીણી ને લેવાનું. અમુક કપડાં અને બધા માં થોડુંક થોડુંક ડિફોલ્ટ હોય. કઈક હોય સિલાઈ નું આપડી કોઈ હોય કલર થોડો જતો રિયો હોય એવું તો એ ખાલી એ તમને દસ, પંદર, વીસ, ત્રીસ રૂપિયામાં, પચાસ રૂપિયામાં, સો રૂપિયા મા લી દેઉ.
આટલી ઓછી પ્રાઇઝ, શોધવું પડે હા એ તો એ તો પ તમાર પર ડિપેન્ડ કરે છે કે તમને મળે કે ના મળે.
હા મારે મારે જવું છે સુરત માં કીધું મારે કપડાં લેવા સ તો
આલા સસ્તા મળતા હોય તો કોને ના ગમે લેવું.
એજ ને દસ દસ રૂપિયા ના દસ જોડી લઈ લઉ તો સો રૂપિયાની ક કેટલા બધા કપડા છે જ્યાં દસ જોડી એટલે
તો પછી. પછી મન પછી છે મને કપડાં નહી ખૂટે.
અ
પછી મને એવું નહી થાય કે ના યાર માર જોડે કપડાં નહી.
ત્યાં તો એટલું બધું મળે ને કપડા, બૂટ ચપ્પલ પણ બુટ ચ હોલ તો ના લઈ. આપડે બીચા ના પહેરેલા હોય પેલા પનોતી કેહેવાયલા. એટલે પછી ના લે પણ પણ કપડા તો દસ દ ત્રીસ, પચાસ બધામાં મળી જાય બ
ચાલે એવું લઈ લેવાય હે બહુ નવા નવા. હા. નહી ના વાંધો આવે એટલે તમ તમે તો કોણ નાલે યાર.
આપડી માટેટા તો નવાજ પણ ત્યાં ભીડ બહુ હોય. હોય કંઈક સસ્તા મળતા હોય એટલે.
હા એ તો એવું જ્યાં સસ્તી વસ્તુ હોય ને ત્યાં ભીડ વધારે જ હોય. અને પછી એની ક્વોલિટી બી એવી જ હોય.
ક્વોલિટી માં પણ એટલું બધું પણ પછી ના હોય. થોડી કઈક સિલાઈ નીકળી ગઈ હોય, કા તો કલર થોડો ડલ થઈ ગયો હોય, કા તો કોઈ બીજા કપડાનો કલર લાગી ગયો હોય. જો વ્હાઈટ હોય તો કઈ બીજા કલર નું પ પ દાગ લાગી ગયો હોય.
બરાબર બરાબર. હ.
પણ મારે જવું છે ને લેવા છે કપડા.
મને ચો તો મને કજો ને આપડત જોડે જાય.
હો એડ આપડે બધા પ્લાન કરીને જઈએ.
કપડા લઈને પાછા આવીઈ જઈએ.
હા હા.
પછી બધા જ કપડા જ કપડા. જોઈએ એવા કપડા લઈ આવવાના.
પછી કોલેજમાં પહેરવા નવા નવા કપડા એટલા બધા એશે. યાર બધા બદલ આમ બધા આપણને કેસે કે ક્યાંથી ના કાયી.
હા પલા રયા હ દસ રૂપિયામાં લઈ.
ના ના ના ના એવું તો કેવાનું જ નહી મોઘું જ કેવાનું. અમે લોકો તો અહિયાં ગયા તા ને. થોડું દૂર ગયા ત ને એમાં આટલા નું મળતું હતું પાંચસો રૂપિયાનું તો ખાલી એક ટી શર્ટ છે હજાર રૂપિયાનું તો ખાલી
પે હા. મોંઘું મોંઘું કેવાનું નહી.
હા.
એમાં શું મજા આવે.
એટલે એ લોકો ને એવું લાગ લાગે ને કે આપડે આવું ચાલુ ચિલર પહેરયા.
હા સ્ટાન્ડર્ડ તરી એવું લાગે ને એ લોકોને.
સારું દેખાતું હોય તો જ.
હા.
બોલ.
જઈશુ જઈશું આપડે લોકો.
મારા. તો જવું જ છે મારે આપડે મારે એક્ઝામ પત પછી. માં ચૌદ ચાર
જ તારી ફ્રેન્ડ ને કસે એડ્રેસ આપે આપણને આપડે
એડ્રેસું એ તો આપડી જોડે આવશે. મારી બેસ્ટ. ફ્રેન્ડ છે
હુ કાલે કરું ચલને થોડી વારમાં હો મારા કોલ આવે છે હા બાય.